હાલો હલો હલો
હલો
હમ્મ હવે તમારો અવાજ આયો
હા બોલો શું કહો છો બાકી કેવી રહી કોલેજ નો પહેલો દિવસ
પેલો નહી હવે તો કે બી વીક થઈ ગયા
હા, હા.
પહેલો-પહેલો દિવસ તો ફર્સ્ટ યર વાળાનો હતો. પહેલો દિવસ તો ફર્સ્ટ યર વાળાનો હતો. આજે, જે પણ આ ન્યૂ એડમિશન લીધું હોયન લોક માટે બસ હ અમારે તો બે વીક થઈ ગયા
બરોબર છે સારું મજા આવે છે ભણવાની
હા મજા ના આવતી તો પણ કરવું તો પડે જ બધાની લાઈફ જેવ હોય છે બધી જગ્યાએ ગમતું મળતું નથી
અચ્છા હમ્મ હમ્મ
બોલો તમે શું કર્યું આજે
બસ કાઈ નઈ જો તમારી રાહ જોઈ, તો તમે તો ભાઈ મેં એક જણ જોડે કર્યું, ઓલા જુલી બેેન કરીને કઈ નોતું એમની જોડે, હમ્મ-હમ્મ-હમ્મ.
હમ્મ. તમે અહ તો કિનલ જોડે કરવું જોઈ ને, કે એ રેડી
હા પણ કિનલ બેન બીજા જોડે જોઈન થયા તા.
ઓહ! પાછું એ-એ એનું કેવું ત્યાં એને કોલ લગાડશું ને, તો બી એ પોતે જ બોલ બોલ્યા કરશે પછી તમને નહીં બોલવા દે.
હા, હા, હા એમને એમ કે હું જ પૈસા લઈ લઉં.
હા, નહીં, પૈસા ની વાત નહી તો પણ ઓલા-ઓલામાં એવું કરતા તા ડીપમાંમાં એટલે પછી અહ પછી તો આપડે તો આખો કોલ ફેલ જ, ઓલું શું કે આપડે તો બોલ્યા ને બોલ્યા એ સરખું જ.
હા.
એક તો ઓછા હોય ને એમાંય પાછા ઓછા કરાવે થઈ જાય.
અચ્છા. બરોબર, હમ્મ-હમ્મ. બસ કાઈ નઈ, તુ જો આવી જુજે, આ જુલીપી ના તો સારા હત તા એમ જોડે બી વાત કરાઈને અમે લોકોએ, તો સારી રીતના હતું. ના, ના અમદાવાદના સીએ.
અમદાવાદના, ઓ
હમ્મ. બરોબર. બોલો શું કહો છો બાકી તમારે? હમ્મ. હવે કાઈ નહી, હવે તો જો કઈ કામ જ નથી. રસોઈમાં તો ચૂસવાના છે કરી દીધીને, સ સવારની થઈ ગઈ. સવારના તો અમે આજે પેલો દિવસ એટલે સુખડી કરી. અને પછી આ રસોડું ચાલુ કર્યાનો પેલો દિવસ
હા, હા, હા, બરાબર-બરાબર, કાઈ મીઠું ગળ્યું કરવું પડે, હાજ.
હા એટલે પછી સુખડી કરી, દાળ ભાત, રોટલી, શાક રાંધ્યુ. અને હવે અત્યારે સાંજે છે ને આ છોકરાઓ માટેનું અહ કે ને અહ પંજાબી પુલાવ કરીએ
સો સારું કેવાય, ચલો રાંધતા રયો હજુ-હજુ તો પણ તમારા છોકરા ત્યાં ટ્યુશન ગયા હશે ને હવે જુઓ આવ
આ રહ્યે બેઠા છે જોવો મોબાઈલ લ ગેમ રમવા માટે મંડી પડ્યા છે.
કેમ આજે ટ્યુશન નથ જવાનું?
આજે અમારે સ્કૂલમા બધાને બહુ જ વરસાદ છે ને તો બધાના રજા પાડી દીધ ટ્યુશન બી આ લોકોને જુઓને નવરા બધા ઓલા રાખે. અહ શું કહેવાય? અહ ઓનલાઈન રાખે, ઓનલાઇનમાં શું ભણવાના, ટીચર બિચારા બોલ-બોલ કરે.
હા.
હમ્મ.
ના, હા એ સાચી વાત છે. ટીચર લોકો જ બોલ તા હોય છે, સ્ટુડન્ટ તો અમેય જયારે હતા ને, હું ટેન્થમાં હતો ને તેમાં તો ટી અહ કેટલી ઓનલાઈન ક્લાસ માં તો કઈ અલગ જ એક્સ પિરીયન્સ હોય, ત્યાં તો નવ નવું હતું બધા માટે, એક પાછળનું કઈ બેકેન્ડ જ નહી બા કેવું બહારની કન્ટ્રી ના છોકરા હોય તો એ મોસ્ટ ઓફ ધ ટાઈમ ઓનલાઈન ક્લાસીસ દેતા હોય છે. થોડુંક આ નહીં અહીં તો, છોકરા અડધા ઊંઘમાં હોય એ પણ પાછા દસમાંના દ જ છોકરાઓ અડધા એ બ્રશ કર્યા વગર જ ઝોલા ઊંઘમાંથી ડાયરેક ઓલું લેપટોપ ચાલુ કરીને બેસી જગ્યા હોય, એ પણ બહ બધા હતા.
અચ્છા બરોબર છે.
બે આશ્કા ગૌ
હમમ
તમે કઈ દિવસ ઓનલાઈન ક્લાસીસને એક્સપિરિયન્સ કર્યો
અમારા વખતે તો જ છો કોઈ આવે આવે તો શું સ્કૂલ હતી, તો સ્કૂલ માં મેટ ના પાડે તો જવા દે ખોટા, ખોટા પછી સ્કૂલ એટેન્ડ કરવાના બાને પછી ગેમો રમો અને, ટ્યુશનમાં બી એવું જ કરે છે, હમ તો એ નાગા અરે ટ્યુશન માં સર બિચાર કનેક્ટ જ ન થઈ, શકે કનેક્ટ ન થઈ શકે એટલે આ લોકો પછી ગ્રુપ બનાવી ને પછી ગેમ રમે
ઓ.
હમ.
એવું છે, અમે ટ્યુશનમાં તો અમે લોકો તો સિન્સિયરલી ભણતા હતા કારણ કે સ્કૂલમાં અમને ખબર હતી, કે કઈ કરવાના નથી પછી ટ્યુશન માં એક જગ્યા તો સિન્સિયર રહેવું જ એવું થાય જાય
બરોબર છે. હમ
બધી જગ્યા થી, ભાગવી તો પછી ક્યાંથી પકડવી એમ થઈ જાય અમારે અહીં એવું હતું, કે મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ એ ટ્યુશન પર જ નિર્ભર હોય સ્કૂલમાં ભલે કઈ ઉકાળતા નહ
બ
હવે આ જ જમાનો ચાલે છે મને એવું લાગે છે, હવે અ સ્ટુડ કેવું સ્કૂલમાં એટલું બધું ધ્યાન નથી, આપતા અને ટ્યુશનમાં જેને ધ્યાન આવે છે. અને સ્કૂલના ટીચર્સ પણ એવા હોય છે, જે ટ્યુશન ક્લાસ કરે ને ત્યાં વધારે ધ્યાન આપે કે ત્યાંના સ્ટુડન્ટને વધારે સારા માર્ક્સ આપે મેં એવું પણ જોયું છે. હજુ પણ કોલેજમાં પણ, એવું થાય છે. કે જે, જે એમની ત્યાં ટ્યુશન લેતા હોય અમારા ડિપાર્ટમેન્ટમાં તો, હવે કોઈ બીબી એમાં તો કોઈ ટ્યુશન નથી લેતું પણ, જે બીજા ડિપાર્ટમેન્ટ બી કોમ લઈ લો બીસી એ લઈ લો એ બધા ડિપાર્ટમેન્ટમાં છે, ને
હમ, હમ, હમ એ છે, આજુ છોકરાઓ તો સચિન ત્રાસ આપે છે, મને તો
તમારા છોકરાઓ સંભાળવા તો પડશે જ પણ બિચારાને હવે એક દિવસ છુટી તો, છુટી જવા દો હવે
અરે છુટી તો છુટી પણ પછી જ અ અ દસમા માં છે તો ભણવાનું નય.
હમમ હમમ.
હમમ.
એ તો નીકળી જ જશે ટ્વિંકલ બેન એટલું બધું ટેન્શન ના લયો તમે. દમનિયા પાછું ના એના પર ડિપેન્ડ કરે ને પાછું, એડમિશન
હા, એના ઉપર તો ડિપેન્ડ કરે પછી શું ઝાડું પતું કરવાના છે, કરવાનું છે, એ લોકોને
હ બંને સાંભળતા હશે કા પાછળ, એટલે તમે સંભળાવતા હશો
બરાબર છે. બાકી બોલો શું કો છો અંયા મા બાપ મહેનત કરીને થાકી જાય. સ્કૂલ ના લોકો ને ઓલુ બધું સૂઝે. શું કો છો બાકી?
કરશે, કરશે.
થશે તો સારી વાત છે.
ફેમિલી બિઝનેસ પણ એક ઓપ્શન છે જ ને પાછળનો.
મને એમાં નાખવું જ નથી. મારી ઈચ્છા તો છે જ નય ના કારણ કે એમાં બોવ જ માથા છે જો મારા જેઠ પછી મારા હસબન્ડ છે, તમારા જેઠ ને જોવા આ બે ચોકડી છે હવે કાલુ તો અત્યારે ક કામ કર તો આગળ જતા તો શું કરવાના હતા? અને પછી ઉપાડે ને આગળથી મહેનત એક છોકરો કરે. અને એને ચલાવવાના કેટલા થાય ઘર? બધું આ અમારું ફેમિલી નું કરવાનું ત્યાં ના ફેમિલી માટે બી કરવાનું. પછી ખેચતાની થાય અમારા ત્યાં તો અલગ બિઝનેસ
પણ ત્યાં સુધી તો અલગ થઈ જશે ને.
નય થાય નય થાય નય થાય નય થાય. નય થાય. એ મારા હસબન્ડ બી નય કરે કારણ કે જો અવે માણસાય ની રીત ને આપણે જોઈએ ને તો હવે ઈ હવે પછી એ અગર અમે કરશું તો ઈ પોતાનું ઘર કેવી રીતના ચલાવશે?
હમમ હમમ બઉ સત્ય કીધું.
પછી આપડે કાઈ એવી તો માણસાય એ તોડી ના શકીએ ને એવી રીતે.
હમમ સાચી વાત છે એ પણ એક બો મોટ
થય ગયું.
પણ એમના અ એમની બે દીકરીઓ છે ને
હા બે દીકરી છે.
તો પછી તમારા હાથમાં જ આવશે ને.
એટલે
એટ ધ એન્ડ તમારા છોકરાના હાથમાં જ આવશે ને.
અરે એમ ની પણ પછી એને અ બિઝનેસ ભલેે કરે ઘર તો ચલાવવું પડે ને ખર ખચા એ લોકો ના જાલી મોલ છે ભાઈ. પછી હા કોઈ
ચ
અરે એની છોકરીઓનું તો બધું મારા જેઠાણી જે છે ને પેલી એમના પિયર એમના બધા એક જ મિનિટ અ તો વ્યવહાર ને બધું અ ચાલતા
હમમ હમમ ના અયા થી ચલાવે એ ન ચાલે ને ત્યાં તો બધા પૈસા વાળા છે, ને એટલે એ લોકો એ લોકો તમારું પૂરું પાડી શકે તમે એ લોકોનું એટલું બધું પૂરું ના પાડી શકો
હમ એજ
હમમ
એક મોટા છે ને એ ઈ અ એ બધું વાંધા થઈ જાય અને એ અ જાણે એમ અયા ધીરુભાઈ અંબાણી હોય ને એ રીતના ખર્ચા કરવાના અમના એની છોકરી નો બર્થડે હતો તો અહંયા ગ્લાસ હાઉસ કરી લેજે. વીસ હજાર રૂપિયા નો કેક અને એમાં કોણ અ એઈ નજીઢાયની છોકરી અને પછી એના પાંચ ફન્ડ અને એ પિયર ના બધા ધના ભયા બેનજી જાાગી ને ભાઈ ને ભાભી એ લોકો ચાર જણા એટલે આઠ ને પાંચ તેર જણા અને એ લોકો ચાર જણા
વીસ હજાર નો બર્ડે
વીસ હજાર નું બધું એવી રીતે ઉપાડી્યું
મેં તો તમને સાચું કહ આજ સુધી બડી જ નથી જોયો
હ મે નથી
બડેમાં તો ભાઈ વીસ હજાર નો બ્ડે કોણ કોને કે
ઘણી કેવા ર છે, મારી છોકરી અઢારે એટ અઢારની થઈ તો શું થું ભાઈ નવા ની વાત થઈ હ મારા છોકરા એવી રીતે થા ક્યારેય એવી રીતે નથી કરતી
ના
હ જાય તો શી ક જ
હમ સાચી વાત છે, જેટલા ક ને કે જેટલી ચાદર પડી હો એટલા જ પગ લંબાવાય
એ તો કે એ તમે આજકાલ તો દેખાડાનું જમાનું છે, દેખાડો ના કર મેં એીધું દેખાડું કરતું ને અને આમ પોતે અ દેખાડો કરવો હોય અને પછી કઈ હોય તો કઈ નહી ઓકી મેં કીધું તો પછી તમે દેખાડો કરો ને હોય કઈ નહી તો એવો બધો દેખાડો કરશું ને લોકોને આજેની તો કાલે ખબર પડશે ને તો તમારું માન સમાન જે હતું ને
હા એ તો ખાલી ઘડો શું કે ખાલી ચણો વાગે ઘણો એવું કેવાય
હા શ
ચાલલો તો આમ જ આપડે સમય પસાર કરતા રશું વાતો કરી કરીને તમારી જોડે વાત કરીને મને ખ ખબ સારું લાગ્યું આભ